હા તો આજે આપડેને પરીક્ષા ને પદ્ધતિમાં ફેરફાર થવો જોઈએ કે ને એના વિશેે વાત કરીએ બરોબર.
. કે આપણેે એના વિશેે વાત કરીએ.
હા તો હું એમ કેતો હતો કે આપડ તમને ખબર જ હશે કે વચ્ચે કોરોના આવે ને ત્યારથી પરીક્ષા ની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે બરોબર. એ એની પેલા જે પરીક્ષાની પદ્ધતિ હતી ને તો એમાં બધા લોકો પાસ આરામ છે મતલબ વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થ થતાં નહીં અને જે હલકી તો ભણીને ગણીને વશિયારો હોય ને એ વિદ્યાર્થી જે એ પરીક્ષા ના પેપરમાં પાસ થઈ શકતો હતો પરંતુ હવે આજના યુગમાં તો ધોરણ દસ અને બારમાં જે પેલી ઓપ્શન વાળી આવી છે ને ગમે ધારો કે દસ દસ પ્રશ્નો તે એમાંથી છ લખવાના તો એના કારણે વિદ્યાર્થીઓ બધા વધારે પાસ થવાની સંખ્યા વધી ગઈ છે તો એના વિશે તમારે શું કેવું છે
મારા મા એ છે તો મારા મતે તો એમ જ છે કે એ બધું જે છે ને એ ખોટું જ ના કે જેમાં ઓપ્શન જ આવી જતુ હોય તો ત્યારમાં એક ઓપ્શન તો જવાબ જ હોય તેના કારણે બાળકોને જે પેલા હતું ને કોખી ન જે બધું કરી દેતા પરિશ્રમ પાસ થઈ જતા એ બધું પ્રમાણ વધતું જાય છે અને એના કારણે ભવિષ્યમાં પણ જે બાળકને એવી આદત થઈ જાય કે ભાઈ અને ખબર છે કે આનામથી ઓપ્શન આવવાનું જ છે તેમાંથી જ જ જોબ મળી જશે અરે હા તો પડી જ જવાનો છે આવું પણ માનસિકતા બાળકને આવી ગઈ છે અને એમાં પાછુ એક ઓપ્શન બીજું પણ થાય કે જે બીજું કોઈ બાળક હોય તે એમાંથી જોઈને પણ લખી શકે આસાની થી અને લેખિત પરીક્ષા જો હૉય તો એમ બાળકની ચોરીની બી સમસ્યા આમાં ઓછી થતી હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે પરંતુ અમારા તો સરકારે એવો પણ નિયમ લાવ લાવે છે કે જો બાળક લખે અને ચોપડીનું બેઠું ના લખેલું હોય પરંતુ ચોપડીને લખતું હોય કે એના વિશે એના એના વિશે વિચારે એ રીતે લખતું હોય તો પણ એને માર્ક્સ આપ પણ આ તો એ યોગ્ય છે કે નહી
હ આમ તો એને યોગ્ય છે કારણ કે બાળક શું વિચારી શકે છે એ પેલા બહુ મહત્વનું છે કારણ કે એમને બેઠું ને બેઠું ઉતારવુ એ કંઈ એટલું બધું નથી મહત્વનું બાળક શું એ સમ સમજી સગકયું છે નથી સમજયું એ સરને ખબર પડવી જોઈએ કે બરાબર છે કે નહીં અ ત્યારે તો એવું થઇ ગયું છે ન કે કોઈ પણ વિષય માં આપણે ભણતા હોઈએ તો પેલા એના મે એમજ સમજાવવામાં આવતું ખાલી ગોખવાથી કઈ થતું નથ તેને સમજવું જોઈએ, હોવું જોઈએ.
હા એ વાત તો તમારી સાચી, તો તમે આવી રીતે જો તમે પરીક્ષામાં અહીં થી બદલવા નું કહે તો તમારો બદલો કે ના બદલો?
તો બદલવી જ જોઈએ મારા ખયાલ થી તો. અન હવે તો બધું બદલાતું રહેતું હોય છે કારણ કે પેલા એવું હતું કે સો માર્ક નું મે ભરવાનું અને હવે પચાસ માર્સ ખાલી એમસી ક્યૂઝ જ આવતા હોય છે પચાસ માર્ક થિયરી હોય છે તો
હા
એ પણ થોડું નીચાવાની જરૂર છે સરકારને
હા એ વાત તો તમારી સાચી જ છે કે સરકારને થોડી પદ્ધતિમાં તો ચેન્જ કરવાની એ છે જ કારન કે કોરોના સમય શું હતું કે બાળકોને ભણવાનું નતું થતું એમ માટે આવી પદ્ધતિ લઈ આવ્યા હતા કે આવી તો ઓપ્શન વાળી બરોબર અને હવે પરમાનેન્ટ કરી દીધી છે તો એ તોહ ખોટું જ કેવાય ને એક રીતે જોવા જઈએ તો તો
હલો હલો અવાજ આવે છે મારો હલો.